શું કરું? હા, જોય આવ્યાં, હું બહ મસ્ત રેલ યત. દીધી.
એમે, તમારે સ્ટેટસ જોયું ને, તો એ મેં કીધું ઓ. કેટલું બધું આમ કેવું, ન્યાય ડેકોરેશન સારું કરેલું.
હા, બહુ સરસ પેરુ છે.
કેવું આમ બધા ચિત્ર, એમ કે ઓલાને રામ ભગવાનને રાખેલા સ અને આમ.
અત્યારે તો અત્યારે બધા બાર વાગ્યા, એટલે એમ કે ત્યારે કરે ને. અત્યારે આલા આઠ આ બાર. બપોરે તેને અત્યારે સાડા આઠ, પોણા નવે કરે ને પાછી કરશે આરતી થી.
હા હા.
ને ઐયા પહો પછી કરે ને આરતી. પાછી ત્યારે હા હા રાતે કરે હું મસ્ત આમ અત્યારે રેલી નીકળી ને તો. કેટલું કેમ કે આપ. વાસી તળાવ થી તે આમ કે જ્યા છાપરી હુદી ના માણ બહાર પરા
એટલું બધું પબ્લિક હતું? તે ઓલાએ એ કાંક ઓલો વિડીયો રાયખો સી એ કીયાર નો સે?
કોને?
એમાં સે ને એ આમ રાતે બહુ બધું પબ્લિક હોય ને, આમ આ રામ ભગવાનનું, એનું જ છે.
એટલે ઈ એ ઓલા વખતનું, ઓલા વખતનું સે ઈ. હા હા રાતે આટલું બધું પબ્લિક ન્યાં જયારે જાય ને પછી ની આરતી કરે ને ત્યારે એટલું બધું પબ્લિક હોય ન્યાં.
ઠીક, તો મેં કીધું, કે આ રાતે આટલું બધું પબ્લિક ક હશે? અને કેટલું આમ હતું, કારણ કે ઉપરથી લીધેલું હતું
હા, હા, હા. અરે મોવામાં તો અત્યારે અમે પાછળની બાજુ ગ્યાતા ને ગૌશ શાળા બાજુ કેટલું માણહ મા હા, કે તો જોવાવાળા એટલા લી એટલી મોટી
પબ્લિક હશે ને, હારું ને પણ આમ કે ઓલું કરે ઈ એમ
એ એક ડી જેમાં કટલા હો, હો હો જણા પછ એવા ચાર પાંચ ડિ જે ન પછી આ બધા હા ચાર ડી જે હતા ચાર.
હમ.
હા, ચાર ડી જે ન ને પછી આ બધું ટેક્ટર ને, ઓલ્યા નથી ઓલી કોટડાને ભવાની જેવલી બધી ગાડી ને એમાં છે ને હૌ હૌ ની રીતે પછી એમ જાવું હો, એ રીતના આટલા, હા હાલવાવાળા જ કેટલા માણસો હતા કે ડી જે માં ડાન્સ ને એવું કરવા વાળા
હ હારૂ, ડાયાન મઝા આઈ ગઈ હશે.
ડાયાન મઝા આવી ગઈ.
કારણ કે એને તો ડી જે તો પેલાથી ગમે, કાંક રીક્ષા કોક જાતી હોય તો એ કેવું કરે
ત્યાં તો કેમ કરતો
હા, એને. હા બિચાર રાજી ય થાય.
હા, એમ હમ્મ કયો બીજું.
હું નું કાં ગયું? ગોત ગોતું છું, પણ મને કાંઈ જડતું નથી.
છે. હું કો લાવો દીદીને ફોન કરું, હું કો.
હમ, જઈ આયવા, રેલી બેેલી જોઈ આયવા ઈમ ને!
હા. બો સર, અરે ત્યાં ગઈ તી વા, પપ્પાજી હારે.
લે નઈં, જોય તો ખરી ને, એમ.
હેં, આમ જોયુંને!
હા તો, એ ભલે બિચાર રાજી થાય, છોકરાઓને હું હોય એમ.
હા એમ, ઈ ખાદી ભંડાર ગઈ. અમે કેટલા પાં પાંચ વાગે ના